હલો જય શ્રી કૃષ્ણ. હલો.
હલો જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે.
કેમ છો.
મજામાં છું તમે.
મજામાં છું.
હ શું કરો છો શું કરો છો.
કરું છો જ.
હા.
ઉપયોગ કરુ છું.
તમારું તમારું નામ શું છે.
મારું નામ કલસ છે. મારું નામ ક છે તમારું છે તમારું નામ છે.
હા કો નામ ભાવના છે. તમે શું કરો છો.
મે જોબ કરુ છું.
હલો.
અમે જો.
અચ્છા ક કે ક્યાં કરો છો. ક્યાં કરો છો જોબ ભાઈ.
તમે કઈ કરો છો.
હુંય જોબ કરું છું.
મેં જોબ કરુ છું તમે કઈ કરો છો.
હું ભાઈ જેન્કો જોબ કરું છું તમે શું કરો છો. તમે હું જોબ કરો છો.
અલર કે. પાર્લર કે જોબ કરુ છું.
અચ્છા અચ્છા.
આ છું. ક હજાર રૂપિયા છે છે આપ કટ હજાર રૂપિયા છે સર.
દસ દસ પંદર હજાર તમે કેટલા દેવે છે.
મા બીસ હજાર જ છે બીસ જ દે છે.
હં.
બીસ હજાર દે છે હાછો.
અચ્છા આપલા આપ વ. આપડ માટે મારે ભી વે તો એકજ ને કેટે આટલે વસ્તે.
અચ્છા. અચ્છા દેખું છું એક ચહેરી છે મા પાસ ઓર ફોન રાખ્યો. વા તો છેરી છે મે કેવા મે કેવા બરો મને પૂછી લઉં પછી કેવું છું બધા એક બાર પૂછી લઉં બધાને? અચ્છા આપને કેવું છું ઠીક હે, હાશ.
શું વાત છે, સરસ વાત છે. બસ બળિયા છે. હમ
તમને મલી ને બહુ જ સરસ આનંદ થયો છે.
હહ આટલા એટલે આપડ શું વાત કરે ને ઘણો આછો લાગે છે મને તો. ઘણો સરસ લાગ્યો સે.
આ શું?
હમ
તમે ગુમાઈ ગયા જ છે કે મામા કે શાદી કા થાય છે તો ત્યાં છે?
ના મા સે બુવા કે લડકા કી અ લગન છે કે વહા કે દીકરા કે તો આજ બારત બી છે.
અચ્છો.
તો કલ કાલે બીજે એના બીજે શું છે? કાલે બીજે રિસેપ્શન મે જાવાનો છે.
અચ્છા.
આજ બારાત કી છે, શાદી ઘરે ના જાય આવે જાય કામનું શું.
હાસું.
પછી બીજે દર ના રિસેપ્શન છે.
સાહે સ્વાદ
તો રિસેપશન રિસેપશન જાવે છે.
આચ્છ
હમ
હા પગ આમ છું, પગ આમ છું આપે.
ઓ આપ વલ્લભનગર વલ્લભ વલ્લભનગર કે પાછનું છે.
આચ્છ.
હમ શું છે?
હમ
હમ
હવે તમે કઈ
તમારે આવ્યો વેગન તને તમારે આવ્યો વેગન મેં તો નહીં આયો કયા આપરે તમે આવ છો ક્યાં?
હા આયો છ માત્ર કોના છ આવે છે.
શું?
આ તો કોઈ આય છે વર નાવા આમાર ટાઈમ કામ ચાલુ છો વા નીચે આવે છે. આની વાત જ ગોતો આતા છે. હમ
આજે આજે બહુ ગરમી છે હેન?
હા બઉ ગરમ સાક છે આવું. બારીશ કબ આવે છે પતો નહીં ચાલું
હમ અહિયાં આવ છ કેમ?
હા આવું છે ને, હા આવું છે.
કેટલા બધ કેટલા જના મે આવે છે?
મું મું દસ બાર દિનમેં આવુ છે.
હમ માયકા ઘરે બી આવજો ઠીક હે.
હા આવું જ છે ને આ પાકે ઘરે બી.
હમ
શિક્ષણ કરતા પાડો છે તમે છે તમે પઢાઈ છે
હા
કત કર છે
ક દઈ કરી છે
મા એમાંકીઆ છે આવ
ઓ અચ્છા
હા
થઈ ગયો છે એમે થઈ ગયો છે
હા અમે કયો છે ને હા છે કયો ના
હા
છે
હા આગે કોચિંગ કર્યું જ છે ના હા કોમ્પિટિશન અત્યારે તૈયારી કર છે કોમ્પિટશન ઘણો વાગ્યો છે તમે તો તો ગણેશ હોવે છે કોમ્પિટશનમાં
હમ
આ
હા ઘણો આવે અવેજ ઘણો ઘણો કોમ્પિટિશન હોય છે આજકાલ તો ઘણો વે ગયો તમારું ઘર કયાં છે
હસું શું રોઉં છું હા
એટલે માટે લાગ રહ્યો છે છે લાગ રહ્યો છે એ એટલે માટે
હા ચ પત જાઓ છે ત આબ પહી રૂપિયાની છે કેટલા રૂ રૂપિયા ભેગયા છે પ તો એની ચાલ છે રૂપિયા એઈ ને પછી ચાલે છે
સુંદર સુંદર મિલ
તમે ગ્યા તમે ગયા છે ક્યાં
હમ
ત આહા
હ ઘર ક સજાવટ ક સામાન લાય છે નલો બહત સારું લાય છે
ક્યારે જવો છે
હમ ઓ એટલે ક્યાં વાળે છે આટલો ધીરો ઘણો ઓડિયો છે આજ શું વાત છું આટલો દીકલો ઘણ નજ છે શું વાત થયું
શું કયા બોલ ક્યાર પો છે
હમ.
ક્યારે વચ્ચે.
શું વાત છે થઈ.
દીકરો લરે હ કર્યો છે તો
હા આટલો ઘણો રોજ્યો છે દીકરો.
હા તો લડાઈ ગણી જ કરે છે નો માહીજ ને છે.
અચ્છ ઠીક વા
આ શુ
હમ. આટલી વાત ને એટલે એટલે એટલે પાણી એટલા માળે પણ એટલુ પાણી પાણી આવાનુ વહીં ગયું છે બાદલ બાદલ વહીં ગયા છે.
હા છે હા પાણી હા દો તન દસ પેલા પાણી ઘણા આવે છે.
આજ બાદલ નું મોસમ નથી. આજ એટલે મારે એટલા બાદલા બાદલ પાણી આવે છે. મતલબ મોસમ શાંત છે.
હા મા આજે પાણી આવી જસે ઘરે જ છે હાલ તમે દો પાારે છે પાણી અને વેરે છે. ગરમી ઘણી લાગી છે આજ તો શામ તક આ જાયેગા વરસાદ પાણી છે.
હમ.
હા શુ.
મારે પાણી આવે છે ઘણો આછું લાગે છે હમને ઘણો આનંદ લાગે છે.
શું છે મા વરસાદ નો ઘણો આનંદ આવે છે. કેદ તો બંધ કિલો વેલો વીજા ચારો તરફ છે તો આછો નઈ લાગે છે. આને મા પરસ આને બહુ ઓછું લાગે છે. બરસ કે અગર જો અછો આંખ ન લાગે સુભન અગ હાથ ત બરસ કોને લાગી છે.
હા આટલા તો એ ગયું સહેરો પાણીવા આવવા જશો મોસમ વેગો છે.
હાસ.
હા.
તમે બજાર જવાના છો તાજા ફળ લાવવાના છો. અત્યારે મારે તાજા ફળ લાવવાના છે આપા ચાલુ છે.
હા અહિયાં આજાાવ શું આપ અહિયાં આજાવ. તો આપપસ આ લાગે ફ કામ કો
હા સારૂ.
હા નહી શામ શામ અહીં ગરમી જ્યાદા ગરમ જતા છે ને બહુ ગરમી છે. હાસતે હમ.
હમ.
આજ ઘણી આજ બઉ ગરમી છે.
શું છે.
હમ. મને ભૂખ લાગી છે.
હા ખાઉ ખાાવને સબ ખાય
હા ખાડો ખ ખા છે ખાડો છે ને
આવ છે કે
અસ હમ
હા
હમ ઠીક થા.
આ શું?